હલો.
ત હલો.
હા આવે છે તમે તમને આવે છે.
છે. કેમ છો આજે સવારે બજારમાં તમને જોયા હતા લાગતું હતું કે કોઈ ખાસ ખરીદી કરવા ગયા તમે પેલું ચોપડા લેતા હતા કદાચ બાળકોના
હા હવે એનું સ્કૂલ ચાલુ થવાનું તો બુક્સ લેવાનું એની લિસ્ટ બૂક્સ બધી સ્ટેશનરી કવર ચડવાના એ બધું મા લાગી હતી તો એના માટે લઈને નીકળી હતી પણ એટલો બધો ભાવ કે પેલા આપડે ભણવાનું કેટલું સસ્તું હતું ને હવે એક એક બુક પાનસો સો પાંચસો રૂપિયાની હોય છે ને આપડા ટાઈમ પર સસો રૂપિયા ને એવી મળી જતી હતી એટલે એટલો ભાવમાં ફરક છે ને એક પેન્સિલ લેવા માટે બી આપને દસ રૂપિયાને એમ આપવા પડતા આપણે પેલા પેન્સિલ બે રૂપિયાનીને એમ લેતા હતા તો કેટલું આમ ભાવમાં ફરક લાગે છે હવેના જમાનામાં
ક્યું હવે, મારા ઘરે પણ આ વખતે બુક્સ નોટબુક્સ ના પછી, આ સ્ટેશનરી પાછળ ઘણો ખર્ચ થઈ ગયો છે, પેલા જેટલું સરળ હતું હવે નથી, કારણ કે મને યાદ મારા દિવસો કે આપણે બે રૂપિયા નો પેલો, જોકર ગુંદર આવતો તે લગાવતા, પછી એક એક રૂપિયાની રિફીલ આવતી આપે એ એજ પેન વાપરતા, એ પેન્સિલને બધા રબડને બધું બહ સસ્તું મળતું ને કવર બધું બી બહુ સસ્તું હતું. હમણાં તો તમે જોવા જ તો, એક એક જગ્યાએ તમારે સ્કૂલ ના બુક્સ ના ચોપડા આટલા મોંઘા, પછી આપણેે આ બધી સ્ટેશનરી બહારથી લાવવાનું તે ખર્ચો, તો ખાસ કરીને જો પ્રાાઈવેટ સ્કૂલ્સમાં દર વર્ષે, આજે બુક ચેન્જ થાય છે તો હવે મારા ભાઈ ના દીકરાના તો ગયા વર્ષે બુક્સ એક પણ કામ ના આવ્યા, આપે કેવું હતું પેલા કે આગળ વાળું છોકરું જે ભણતું હોય સિનિયર આપણા જે હતા, એ લોકો પાસેથી આપણે ચોપડા લઈ લેતા, ને એમાં જ ચલવી લેતા ખાલી આપણે નોટબુક લેવાની જરૂર પડતી તેવી, આપણને સસ્તા ભાવે મળી જતી, ગમે ત્યાંથી, હમણાં તો કેટલું મોંઘુ થઈ ગયું છે.
સાચું સાચું કીધું, મેં મે મારું જ કહું, મેં મારા ભાઈ મેં મારી બુક્સ મારા ભાઈને આપી હતી વાંચવા માટે ખાલી એ નોટબુક્સ લેતો હતો, એટલે બધી જે ટેક્સ બુક્સ હતી એ તો સેમ યુઝ કરવાની, અને એમ કે ને તમે બદલાતી ભી ની હર વખતે જે અપગ્રેડ આવે છે, કે એ લોકો કાંઈ એડિશન કરે છે એવું બી નથી, એટલે એ તો મારા સાથે એમ કે મારા બુક્સમાં જ બધું ભળી લીધું છે એ યે તો હવે હર વર્ષે બુક ચેન્જ થાય છે સિલેબસ ચેન્જ થાય છે, ક ને કઈ એડ ઓન થાય છે. એના લીધે એટલો બધો ભાવ વધી ગયો છે ને બુક નું શું કેહેવાનું. એને મેં એમ કહું છુ મારાં છો છોકરા માટે મેં બુક્સ લાવી, તો મને હમણાં હાલમાં પાંચ હજારનો ખર્ચો થઈ ગયો, અને આપણે જ્યારે ભણતા ત્યારે બે હજારમાં એમ તો બે જણની બુ બુક્સ આવી જતી, ને એટલું મોંઘું આમ લાગે અને એના પાછળ કવર ચડવાની મહેનત. એ લોકોને બુક્સને સાચવવાની મહેનત, સ્ટેશનરીઝ આપવાની, મારો છોકરો તો હર રોજ એક એક વસ્તુ ખોવી ના આવે, કોઈ દિવસ રબર ખોવી આવશે. કોઈ દિવસ પેન્સિલ ખોવી હશે, એટલે એટલું બધું એને કંપાસ આપે તો હર બે મહિનામાં તો એ કંપાસ બી તોડી દે છે, કંપાસ એટલે પેલા સ્ટીલના કંપાસ લોખંડના કંપાસ આવે ને એ તો કેટલા મોંઘા ત્રણસો પાંચસો રૂપિયા ન તો એ કંપાસ આવે, ને આપણે શું વાપરતા સાચું કેવ કે નહી.
ગઈકાલે સોસાયટીમાં પણ અમારા પેરેન્ટ્સ આજ વિષય ઉપર વાત કર્યા હતા, ઘણા લોકો કહી રહ્યા હતા કે સ્કૂલ બુક્સ વખત એ આપણા જેવા જે મિડલ ક્લાસ ફેમિલી હોય તેના માટે ચિંતા બની ગયું છે, હવે ખાસ કરીને આટલું બધું ખર્ચો તમે જેમ કીધું, કે પાંચ હજાર ખર્ચો તો મનેમ યાદ આવે મારા જે એક મિત્ર હતા એમના બે બાળકો છે, તો બંનેના બુક્સ લેવા ગયા તો એક સાથે લગભગ આઠ દસ હજાર રૂપિયા ખર્ચ થઈ ગયું, તો હવે એમ ક કે આટલા દસ દસ હજાર ખર્ચીને બી મારે અલગથી સ્કૂલ વાળા જયારે, કઈ એક્ટિવિટી કરાવે કે પછી એમાં કઈ આપણને પ્રોજેક્ટ મટીિરિયલ જાણે, કે પેલા પ્રોજેક્ટ પેપર આવતા હોય કે પછી કઈ ચોંટાડવાનું હોય પિક્ચર લગાવવાનું હોય તો એના માટે પ્રિન્ટ આઉટ માટે, એ બધું અલગ થી ખચ કરવો પડે છે, તો મારે એમ થાય કે છોકરાઓને કેમ કેમ ભણાવીએ, હવે મને જો મારો બાણપણનો સમય યાદ આવે ત્યારે અમારા ઘરે ચાર ભાઈબહેન હતા, તે અમે બધા ભણતા હતા આમ આગળ પાછળ, છતાં પેરેન્ટસ સરળતાથી મેનેજ કરી લેતા જાણે, મારા પપ્પા નો આટલો પગાર હતો બી નહી, પણ હવે અમે ચાર ભાઈ બહેન ના જે ભણતરનો ખર્ચો આવે આટલું હતો જ નહી, સરળતાથી મેનેજ થઈ જતું. ને પછી મારા દાદા ને બી પૈસા મોકલાય દેતા ને થોડીક બચત બી થઈ જતી, હવે તો તમે જોવ એટલે, આ ખર્ચો ખર્ચો પેલો ખર્ચો ત્રીજો ખર્ચો કઈક ના કંઈક આવ્યા જ કરે છે, તો માને એમ થાય કે હાર આ હવે તો એક જ છોકરાને આપણે જેમ તેમ કરીને સારો, એક શિક્ષણ આપી દઈએ તેજ બહુ મોટી વાત છે હવે તો તમે ચાર તો વિચારી નહી શકો, બે ના બી બે છોકરાના બી આટલા ફાંફા થઈ જાય છે કે આપણા પાસે કઈ બચતું જ નહી મળે.
સાચું સાચું હવે તમે જેમ કીધું ને એક્ટિવિટીનો કરશો, સ્કૂલ ચાલુ થશે એટલે મારે માથું પકડીને બેસવા પડશે, હર મહિનામાં અઠવાડિયામાં કોઈ ને કોઈ એક્ટિવિટી આવશે, એનું પોસ્ટર બનાવો ચાર્ટ બનાવો, એને પ્રિન્ટ લાવો અને પ્રિન્ટ પણ કેટલી મૂંઘી, દસ રૂપિયાની તો ખાલી એક પ્રિન્ટ આવે છે એટલે એના પાછળ આપણે જો કલરિંગ પ્રિન્ટ કઢાવીએ તો એટલું, ને જો સાદી પ્રિન્ટ કઢાવવા જાય તો ચાલો થોડાક પૈસા બચી જાય છે પણ હવે એક્ટિવિટી કરાવની એટલે આપણે તો પ્રિ કરી આપણે એક ચાલ છોકરો કઈક આગળ વધીને કરશે એમ, પણ છોકરું બી અગર બોલતું નહીં હોય તો એ બી ફાયદો ન નથી આપણો તો, ને એક્ટિવિટીમાં એટલા ખર્ચા થાય ને હર મહિને મારો છોકરોનું તો કંઈ ને કંઈ આવે લાસ્ટ યર તો એટલી બધી એક્ટિવિટીઝ બનાવી છેમાં થાક કી ગય. આ વર્ષે હજી તો ચાલુ થશે એટલે એક્ટિવિટી આવી જશે તો આ એક્ટિવિટી પાછળ કેટલો સ્ટેશનરી બગડે આપણું ક્રાફ્ટ પેપર લાવો ચાર્ટ પેપર લાવો ચાર્ટ પેપર બી કેટલા મોંઘા દસ રૂપિયા આઠ રૂપિયા ન એક ચાર્ટ તો સ્ટેશનરી ના દુકાનમાં તમે જાઓ તો ડેકોરેટિવસ એ લોકો આપી દે છે કે આ ડેકોરેટિવ લઈ જઓ આમ કે ને આપણને ઓફર કરે એટલે એમાં આપણો ચ કે છોકરું કઈક સારું કરશે એટલે આપણે લઈને આવી જાય છે એ બી અને એ બુસ તમે જો છો તો એક એક બુક સોસો રૂપિયા સડસઠ રૂપિયાની એક બુક આવે છે એટલે કેટલું મોંઘું છે એટલે એક છોકરું પાછળ આપણે કમસે કમ હર વર્ષેનું કેવું ને પચાસ થી પચાસ હજારથી લાખ રૂપિયાનો તો ખર્ચો થાય આપણો. ને એમાં અડધા સૌથી વધારે ત કે દસ હજાર તો સ્ટેશનરી જ થઈ જાય આપણું આખું વરસનું જો ગણીએ તો આપડણે એટલે એટલું મોંઘું થઈ જાય છે ને ભણવાનું આજકાલ શું કેવું?
સાચું કહ્યું એના માટે જ તો હવે કેવું હતું કે હવે મારા મમ્મી તો જો જોબ નહી કરતા હતા ઘરે જતા તોય છતાં બધું મેનેજ થતું હવે મારા એક રિલેટિવ છે એ ઘરે એમના ઘરે હસબન્ડ વાઈફ બંને જોબ કરે છે છતાં તેઓ શું કેહે કે સ્કૂલ એક્સપેન્સિસ મેનેજ કરવું બહુ મુશ્કેલ બની ગયું છે. કારણ કે આજકાલ મંથલી ઈન્કમ સારી હોવા છતાં તમે મમ્મી લાખ રૂપિયા કમાવતા હોય પપ્પા બી કમાવતા હોય છતાં એજ્યુકેશન એક્સપેન્સ ખુબ વધી ગયો છે તો એના માટે શું કે એ લોકોને આટલું બધું ખર્ચું પોસાય જ નહીં પણ તોય છતાં પેલું છોકરાને ભણતર સારું આપવા માટે એ લોકો બંને જોબ કરવું જ પડે છે કારણ કે જો તમે નહી કરો તો એક માણસ ના પગારમાં એટલું પૂરું બી નહી પડી રહે પછી છોકરાઓને બી એમ થાય કારણ કે જો સારી સ્કૂલમાં મોકલાવો તમે ને પછી તમે બીજી જે એસ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં ભાગ નહીં લવડાવો તો પછી શું કામનું બચ્ચો બીજા બચ્ચા આગળ જતા હોય ને તમારું છોકરું નહી જતું હોય તો પછી એ બધું જોવા જાય તો આપણે ખર્ચો કરવો જ પડે છે કારણ કે એ લોકોને હવે કોમ્પિટિશન એટલું વધી ગયું છે કે તમારે છોકરાઓને આગળ રાખવું જ પડે બધી જ વસ્તુમાં તો પછી જયારે આગળ રાખવું હોય તો એ લોકોને બીજી બધી જે પ્રવૃતિઓ ચાલતી હોય સ્કૂલમાં તેમાં એ લોકોને ભાગ લેવડાવવું પડે. ત્યારે આ બધા ખર્ચા વધી જાય કે કે ઓલો સ્માર્ટ ક્લાસ ફી એક્ટિવિટી ફી એક એસ્ટ્રા મટીરિયલ ના પૈસા એ બધા આપવા પડે જ છે આપણે પછી જયારે આ બધું કરવા છતાં બી તમારે હવે ટ્રાન્સપોર્ટેશન ફીસ બી એનો બી ઉમેરો થઈ જાય છે એજ્યુકેશનનો ટોટલ ખર્ચ ઘણો જ વધી જાય છે તમારે આવા જવા માટે બસ માટે ખર્ચો આપવાનો પછી કાં તો એ લોકો કેન્ટીનમાં ખાવા જાય ત્યારે એ પૈસા આપવાના એટલે શું કરીએ એજ ખબર નથી પડતું.
સાચું સાચું કયો સાચું કયો અ એ જ તમે કે કે રોજ એક છોકરું તો સ્ટેશનરી તો લેવા જાય છે પણ હવે એક્ટિવિટી લાવશે કે તમે જેવું કીધું કેન્ટીનમાં ખા રોજ ટિફિનમાં આ નથી જોતું કઈ અલગ બનાવીને આપ તો એ બ હોય એ લોકોનું ને અગર કોઈ એક્ટિવિટી હોય ને એમાં આપણે છોકરુંને કોઈ આપણે સાદું વસ્તુ આપું હોય અને સામેવાળું જો બાળક કંઈક સારું લાવતું હોય તો એ રડે છે કે મમ્માએ મને તો નથી સારું આપવું એના પાસે તો કેટલી વસ્તુ સારી સારી હતી. એ તો બહુ મસ્ત બનાવ્યું એટલે એ કોમ્પિટિશનને લીધે આપણે એ લોકોને સારી વસ્તુ આપવા પડે છે તો એ એ આપણને બહુ ફરક પડે છે એમાં કે અગર નોર્મલ આપણે પેરેન્ટ્સ બી થઈને સારી રીતના એ લોકોને સમજાવીએ. કે આ વસ્તુ ભી આ થાય અને મોંઘી વસ્તુ લેવ તો બી આજ થવાનું છે એ આપડે એ લોકોને સમજાવવા પડે નહીં સમજે તો એ લોકો જીદે ચડે નહી અમને તો આજ જુએ છે આ છોકરું આ લાવું તું મને તો આ આવું જુએ જ છે હવે એટલે અના લિધે બવ ઘરમાં પડશે પ્રોબ્લેમ થાય આપણને બી.
સાત સાચું કહ્યું ને મને એવું લાગે છે કે સ્કૂલ્સને બી આ બુક્સ જે દર વર્ષે ચેન્જ કરવાની પોલિસી છે એના પર ફરી વિચારવું જોઈએ જો બુક બે બે ત્રણ વર્ષ સુધી સેમ રાખવામાં આવે તો પેરેન્ટ્સને ઘણો લાભ થાય છે ને સ્કૂલ મેનેજમેન્ટ અને પેરેન્ટ બંને સાથે મળીને જો આવી રીતે સોલ્યુશન શોધે તો એજ્યુકેશનનો ખર્ચ થોડો ઓછો થઈ શકે છે. તો આપડે ફરી પાછા મળશુ બીજા કોઈ નવા ટોપિક ઉપર એવી રીતે વાત કરવાનું
સારું આવજો ચાલો હે ને
હમ